હા કે જય શ્રી કૃષ્ણ. હા મજા મજામાં જય શ્રી કૃષ્ણ. હમ.
તો આજે છે ને આપડે અ થોડું મને તમારા પાસેથી નોલેજ જોતું હતું કે થોડું મની વિશે કે આપડે મને થોડું તમે મને વિશે જણાવો કે અ મની સેવ કરવી જોઈએ કેને ક્યાંઈ સ્પે કરવી જોઈએ? કઈ રીતના મને થોડું નોલેજ જોધું તું.
હમ્મ એમાં હમ્મ. તો એમાં તો એવું છે ને કે આપણે જે પ્રમાણે આપણી આવક હોય એમાંથી થોડું ઘણું સેવિ સેવ પણ કરવું જોઈએ. સેવિંગ પણ કરવું જોઈએ અન ને થોડું ઘણું વાપરવું પણ જોઈએ. એવું નથી કે ચાલો બધ બધું વાપરી નાખવાનું. જો વાપરી નાખશુ તો પછી જયારે આપણને જરૂર હોય તો આપડે શું કરશું આનું, તો
સાચી વાત છે.
જો આપણી સેલરી ઓછી હોય તો ઓછું આપણે સેવિંગ કરવાનું દસ ટકા જેટલી પડશે સેલેરી હોય એમાંથી દસ થી વીસ ટકા તો પેલા આપણે શું સેવિંગ કરી જ દેવાનું. કોઈ પણ રીતે હવે અત્યારે તો સેવિંગ માટ માટે ના જુદા જુદા કેટલા બધા માધ્યમો છે. એવું નથી કે બેંકમાં જ ખાલી એફડી થાય કે આ કે તે એવું કઈ નથી. હવે તો દર મહિને આપડી સેલરી હોય એમાંથી જ આપડે એસ આઈ પી કરી શકીએ છે કે પછી પોસ્ટમાં આર ડી કરી શકીએ છીએ કે જે દર મહિનેમાંથી અમુક રૂપિયા હોય તે કટ થઈ જાય અને અમુક વર્ષ પછી આપણને પાછા એ મળી મળી જતા હોયએ. છતા આપણે જયારે જોતા હોય ત્યારે આપણને મળી શકે.
અચ્છા પોસ્ટમાં આપણે કઈ રીતે કરી શકીએ?
પોસ્ટમાં આપણેે આર ડી કરવી હોય તો દર મહિને તમે હજાર હજાર રૂપ રૂપિયાનું એમાં કરી શકો છો. એને કેવાય આ રિકરિંગ. એ કેવાય છે, હા. તો એમાં તમે શું દર મહિને તમે હજાર હજાર રૂપિયા ભરી શકો. તે પાંચ વર્ષનું હોય. તો પાંચ વર્ષ સુધી તમે, હા હજાર હજાર રૂપિયા ભરો તો પાંચ વર્ષ પછી તમને એ જે જે રકમ થાય આપણે ભરેલી હોય તે. એના ઉપર આપને લગભગ સાત થી સાડા સાત ટકા વ્યાજ મળે છે. અને એ આપને ભારી પણ નથી લાગતું. હા અને આ ભારી પણ નહી લાગે કારણ કે એક સાથે નથી કાઢવાનું તમને હજારનું કરવું હોય તો હજારનું, બે હજાર નું કરવું હોય તો બે હજારનું, પાંચ હજારનું કરવું હોય તો પાંચ હજાર નું. અને પછી જ્યારે પાંચ વર્ષ પછી મળે ત્યારે એક સાથે આપણને મળી શકે.
હ
એટલે નાની બચત નાની બચત કેવાય આને. કે જે આપડે પછી કેવું પાંચ વર્ષ પછી કે આપડા છોકરાઓને સ્કૂલ માં ફીસ ભરવાની હોય. કા તો કોલેજમાં આયવા તો કોલેજમાં ફીસ ભરવાની હોય. તો ત્યારે આપને કામ લાગી શકે.
સાચી વાત છે, સાચી વાત છે. ને આ એસઆઈપી નું કામ કેવું છે એ તમે
એ એસઆઈપી માં મને વધારે ખ્યાલ નથી પણ આ જે મારો સન છે ને એવું બોલતો હોય કે એસઆઈપી કરીએ એસઆઈપી કરીએ એટલે કારણ કે એ બધું થોડું કેવું કે શેરબજાર વાળોમાં મને વધારે ખ્યાલ નથી પડતો એટલે પણના આજની જે યંગ જનરેશન છે ને એ લોકોને એમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે તો એ લોકો એવું કરતા હોય છે હા એટલે આ તો આ બધા પાસેથી હું સાંભળતો હોયને કે હા એમાં એટલે એજ રીતનું રોકાણ કરતા હોય એ લોકો હજારનું બે હજાર કોઈને વધારે હોય સેલરી તો પાંચ હજાર પણ એવું એસઆઈપી માં રોકાણ કરીએે છીએ એવું કેતા હોય બધા એટલે હમ હ અને એની સામે આપડે કોઈ હમ
તમે હમણાં વાત કરી ને કે પોસ્ટ ઓફિસ માં ભી આપડે આવી કરી શકીએ ડાયરેક અ સેલરી માંથી કટ થ જાય બબર મ જાણ એવી નથી કે આપડા બેંક અઉ માંથી પૈસા ડિડક્ટ થઈ જાય છે કારણ કે મેં બે ત્રણ
ના ના એ તમે એ ડાયરેક્ટ નહી થાય ડાયરેક્ટ નહી થાય આપડે કોઈ એ જ એજન્ટ અથવા તો આપણે પોસ્ટ ઓફિસ પર જઈને જે કરવું
હા હ હા હા બસ મારી યાદ પેરી હતી કે આપડણે પોસ્ટ ઓફિસ ખુદ જવું પડે છે કે બેંક માંથીી થઈ શકે છે
ના ના બેંક માંથી તો નહી થાય તમારે પોસ્ટ ઓફિસ ઓફિસ ઉપર જ જવું પડે અને કા તો પછી કોઈ પોસ્ટ નું કામ કરતા હોય ને એજન્ટ હોય એમના એમને તમે ક્યો એને એનું તમે એ એના દ્વારા કરો ને તો તમને શું થાય કે આપણને કોઈ દિવસ કાઈ મુશ્કેલી ના આવે વચમાં જોકે પોસ્ટનું કામ તો સારું જ છે તમે ડાયરેક્ટ પણ ત્યાં પોસ્ટ ઓફિસ પર જઈને આ ક્યો મારે ભઈ આટલા આઆ હજાર રૂપિયાની કે બે હજાર ની મારે આર ડી ખોલાવાની છે તો એ લોકો ત્યાં કરી આપે
એવું છે અને એજન્ટ હોય તો એ લોકો શું કરે કે પછી આપડા ઘરે આવીને એ લોકો પછી કલેક્શન કરવા આવે એવું હોય તો આપણે ત્યાં સુધી ધક્કો ન થાય એમ અટલે એજન્ટ થ્રુ કરીએ તો આપણને ઈઝી પડે
ને આમાં શું એજન્ટ શું ચાર્જીસ લેતા હોય છે કઈ ખ્યાલ છે તમને
ના એ લોકો ચાર્જિસ ના લે એ લોકોને ડાયરેક્ટ પોસ્ટ માંથી કઈ કમિશન એવું મળતુ હોય છે અથવા તો આપણે જે પછી જયારે આ આખું પૂરું થાય કે ચાલો પાંચ વર્ષ પછી આર ડી પૂરી થાય પછી એ લોકોનું કમિશન હોય છે પોસ્ટમાંથી જ અટલે એ લોકોને એ રીતે મળી જાય છે આપ આપડામાંથી કાઈ કટ નથી થતું
બરાબર મતલબ આપડે એજન્ટ રાખીએ તો પણ આપને તો કઈ વાંધો નથી આવ તો એમાં આપડે કોઈ એમને ફીસ ચુકવવી પડતી નથી
ના ના આપડે કાઈ એને ફીઝ ન ચૂકવવી પડે એ લોકોને કેવું હોય કે જે જેટલા એના કસ્ટમર હોય એ પ્રમાણે એ લોકોને કમિશન મળતું હોય અટલે એને એ રીતે ફાયદો થાતો હોય અને આપણને એ ફાયદો થાય કે આપણે ત્યાં પોસ્ટ ઓફિસ સુધી ધક્કા ન થાય એ લોકો ઘરે આવીને કલેક્શન કરી જાય અને પછી હઅઅ અને જ્યારે એની મુદત પૂરી થાય તો એ લોકો આપણને એના એના થ્રુ આપણે કેવું કે આપડા એકાઉન્ટમાં આવી જાય અથવા તો આપડે ઘરે આવીને આપી પણ જાય એવી રીતે
બરાબર છે બરાબર છે એટલે કારણ કે અમારે મારે શું છે એક એ રીતના ચાલે‌ જ છે પોસ્ટ ઓફિસ માં પણ એમાં કેવું કે દર વખતે આપણેે પોસ્ટ ઓફિસ પર જવું પડે પને પોસ્ટ ઓફિસ જવું એટલે એક હેડેક મતલબ માથાનો દુખાવો જ કેવાય કે પોસ્ટ ઓફિસે જવાનું પછી ત્યાં જઈન બધું કરવાનું પણ જો કદાચ ઓનલાઈન આ વસ્તુ તુ થઈ જતી હોત તો બઉ સારી વસ્તુ હોત મારું એવું માનવું છે
હમ્મ હા હા ના ના ઓનલાઈન તો નથી થતું આ તમારે પણ આ એજન્ટ થ્રુ કરી શકો તમે
અઅ એજન્ટ નું તો મેં આજે પેલી વાર તમાર પાસે સાંભળ્યું કે આમાં એજન્ટ પણ હોય છે કારણ કે મને એજન્ટ નો તો ખ્યાલ નથી ખરેખર હોવા જોઈએ
હા ના‌ ના એટલે બધા કરતા હોય છે નાની નાની બચત અને બધું થાય છે એ લોકો પોસ્ટ વાળા એ એક એજન્ટ ને તમે અમ્મ રાખો તો પછી તમારે અઅઅ વ ટી ડી પણ થાય એવું એક વરસ માટે ત્રણ વરસ માટે પાંચ વર્ષ માટે એમાં થોડું વધારે વ્યાજ હોય છે પણ એ એક સાથે વધારે રકમ મૂકવાની હોય છે
ને પછી આ શું છે કિસાન વિકાસ પત્ર હોય છે. આ બધું પોસ્ટના જે છે એ આપણને બેંક કરતા વધારે વ્યાજ મળે છે એમાં. અને એજન્ટ થ્રુ હોય એટલે આપણને કઈ મુશ્કેલી પણ નથી પડતી.
હા ને એજન્ટ હોય એટલે આપણે બરોબર બધું સમજાવી બી શકે કે શું છે આ આ યોજનામાં શું આવ શે આ યોજનામાં શું આવશે એ બધું સમજાવે આપને જયારે આપણે પોસ્ટ ઓફિસ પર ડાયરેક્ટ સીધા જઈએ તો એ ને ખાલી બેનરો બતાઈ દે કે આ જોઈ લો બધું આવું છે.
હા આપણને જલ્દીથી ખ્યાલ ના આવે. હા આપણને ખ્યાલ પણ ન આવે ને.
હ હ એજ કવ છું કે આપને સમજ ના પડે બધી યોજનાઓ તો ત્યાં લખેલી જ હોય બેનરો પણ પણ કેવું છે કે કોઈ સમજાવે તો વધારે ખ્યાલ આવે કે અ કઈ યોજના કઈ રીતે કામ કરે છે.
હા એજન્ટ તમને પછી બધી જ યોજનાઓ વિશે સમજાવશે કે ભઈ આ પો સ્ટની આટલી આટલી યોજનાઓ છે ને આમાં આટલા આટલા પર્સન્ટેજ આપને વ્યાજ મળે. ળે છે એમાંથી આપણને જે સારું લાગે એ આપણને અ આપણાથી થઈ શકે પછી.
બરાબર છે પણ આમ તો આવી રીતના મની થોડું સેવિંગ કરું જોઈ બચાવા જોઈ કરણ કી અ આપડે બતાયે તો તો આપણી લાઈફમાં એક લોકડાઉન જેવો વો સમય જોઈ ચુક્યા છીએ.
હા એ તો બહુ જરૂરી છે હમ હમ.
કે જે લોકડાઉન લોકડાઉનનો જે ટાઈમ હતો ત્યારે ઘણા બધા લોકોને મુશ્કેલી પડી હતી બધી રીતના આર્થિક રીતે બી ને બધી રીતના. કારણ કે અ બે ત્રણ મહિના જો એકદમ સળંગ બધું માર્કેટ બંધ થઈ જાય તો બહુ મોટી મુશ્કેલી કહેવાય.
હા એ સમયગાળો તો લગભગને બહુ મુશ્કેલી ભર્યો જ છે હતો ને એમ માંથી ઘણું બધું આપને શીખવાનું મયળુ કે હા કામ ધંધાને બધું બંધ થઈ જાય તો આપણે શું કરવાનું જો આપણે સેવિંગ કરેલું હોય તો આપણને આપણું બધું ચાલ્યા કરે નહીતર તો પછી શું કરવાનું? તો એ જરૂરી છે ને હા અને થોડું ઘણું વાપરવા પણ જોઈએ કારણ કે આપણે સાવ તો એવું નથી કે પૈસા નહીં જ વાપરવાના આપડી જરૂરિયાત મુજબની બધી વસ્તુઓ આપણે લેવી પડે છે. તો આપણે એ માટે કેવું કે આપણા ઘરની અંદર ખાવાપીવાની વસ્તુઓ છે તે તેલ અ કપડા માટે એવી બધા માટે આપણેે પૈસા વાપરવા પણ જરૂરી છે કોઈ
વા વાપરવા જરૂરી પણ છે અને એ તમારે કેવું છે કે એક અ એના વગર છૂટકો પણ નથી. વાપર્યા વગર કારણ કે જે આપણે અ સવારથી સાંજ સુધી જે ખાવા જોઈએ છે. બરાબર કપડા પહેરવા જોઈએ આ બધી જરૂરિયાતની વસ્તુ જો એ એના વગર તો ચાલે જ નહીં. અમારે કઈ પણ કરીને એને પા પાછળ સ્પેન્ડ કરવા જ પડે તમારા પૈસા.
હા એજ એજ એજ હ, હ.
ઠીક છે મને તમારી પાસેથી્યાં આજે ઘણું નોલેજ મળ્યું.
હમ આ મને જેટલી ખબર હતી એટલી મેં તમને કી કીધું છે હ, હ, હ બાકી પછી તમે પોસ્ટમાં જઈને જોઈ લેજો એક વખત. બરાબર હા હા હા હા.
માં જાણવા મળ્યું કે આવું આવું પણ હોય છે. એવું છે કે ઘણા બધા લોકો ન નથી ખ્યાલતો આવું કેમકે મને જ નથી.
હમ્મ હમ એ થોડું ઘણું બધું હા હા સારું. સારું સારું ભલે ભલે ચાલો હા હા જય શ્રી કૃષ્ણ.